બીજયભાઈ શાંતિ.
એવું જમાઈ ગયું. ખાઈ લીધું. હા.
દાયનાસ તોય ભાઈ.
તમારા અવાજ નહી બરોબર હોતો.
બટ. હ તો થઈ ગયું.
કઈ નહી હવે આવજ છે તમારા અવાજ કવું ખાઈ લીધું તમે.
હા ભાઈ. સાાય ન શું થયો હવે
એવું હોું હોય બીજું.
વા પ્રદુષણ બહુ થાય છે હવે તો
એવું.
એમના માટે બહ બહ ચાલે પ્રદૂષણ ગાડીઓ ન પ્રદુષણ
હા એ બરોબર બોલ્યા તમે લોકો.
બધું છે મારે કઈ રહ છે તમારી શન માટે કઈ લખ છે.
તમારો અવાજ ક્લિયર નહી આવતો ભાઈ.
પ્રદૂષણ માટે કઈ રાાય છે તમારી
કઈ જ નહી નને એવું જ છે અમાર ત તો આ હ અમાર છે ને રોડ બાંધા કોન્ટક નો રોડ બાંધ છે અમાર તો એ બધા ટ્રકો ટ્રકો બધું ચાલતા તો એના માટે પછી બહુ. બહુ પોલ્યુશન થઈ ગયું છે એના માટે
ભાઈ ટુ વ્હીલર ફોર વ્હીલર ઇલેક્ટ્રિક લેવાલ જોઈ હ તો પ્રદુષણ કમ થાયશે
હા મારે ભી એજ લવું છે. લેક્ટ્રિક એઍથર ડિસ્ટા
દોડ ભી પ્રદૂષણ ભી ના થાય. પરવેળ બી ઇલેક્ટ્રિક બાઇક. ઇલેક્ટ્રિક ફોર વ્હીલર કંપનીમાં બી બહુ પ્રદુષણ થય આજુબાજુ લોકોનું પ્રદૂષણ થાય
હા એ બરોબર છે ને
એવું નહી ચાલે પ્રદુષણ બહુ થાય તો એ થઇ જાય. તબિયત ખરાબ થઈ સ્વાસ્થ ખરાબ થઈ બધ
હવે લોકો એ ફરવા જાય છે લદ્દાખને એ તો બુ ના.
ધર કંપની વિમપની છે.
હા.
કંપાઈ.
ના અ કંપની ન નામય લોકો વિલેજમાં થ છે.
આ કંપનીમાં પ્રદુષણ પાણી જાય કારખાના ન એનાથી પ્રતિન થ એ
અમાર તો એક શુભો ફેક્ટરી છે.
ગરકર પ્ર થાય ને ભાઈ એનો વાસ આવે વાસ આવે તો આજે થ આચાર થ તો બહુ.
હા ના એની બહુ એ બહુ ખરાર ખરાબ વાસ આવે છે એના માટે સુગર ફેક્ટમાં દારૂી બને છે.
શ્વાસથ ખરાબ થઇ જાય તો બહ આ જેે કેમિકલ આવી બહ છે. હા ઔષધ લેવા જાય તો એમાં કેમિક કલાક લખીને આવે હ તો. બુખ ખરાબ થઈ જાય, આદમીની તબિયત ખરાબ થઈ જાય.
હા હો બીજું
એ પને વારામાં કવશન ના જ કરવા જોઈ. ખેતરમાં ભી ખેતરમાં બી કાબું કીટ કાપ ઔષધ ભવા રે એમાંય પ્રદુષણ થઈ જાય. અને તાલે.
એ આપડે પીક પાકવા કરતા. પ્રદુષણ થાય છે ને ભાઈ. એ પ્રદુષણ કરવાનું નહી તો આપણું પીક અને બચવાનું ન તો.
ઝાડ લગાવા પડે. ઝાડ લગાવવાય તો પ્રદૂષણ ના થાય. એક બેજર ઝાડ લગાવ જોઈએ. દર સાલે ઝાડ લગાવે તો પ્રદુષણ કમ થાય છે એવું. બાકી જાયગા તો ઝાળ કાપાઓ બોલે આ આ બંધ કરવા જોઈએ.
એ લોકો છે. બઉ બધા લોકો છે એ વાત તોડીને બહુ બેકાર વેચે છે એ લોકો. એને તો પોલીસને પકડવી જોઈએ પણ એથી કંઈ નહીં કર લવાના યાર.
પા નાલમાંમાં છડી દે. ત બાકી લોકો
પણણામાં છોડે છે ને.
માલામાં છોડે તો આ ના ચાલે આજ થઈ છે કઈ ના ઘરમાં પાણી આજ પીવા જાય તો ખરાબ તબિયત થઈ જશે.
ના એ તો બરોબર છે. તમાર વાત તો સાચી છે.
આ બવુ ખરાબ થઈ જવે
શું કરશું હવે આપડે કેવાથી હું ક થવાનું એવું ક છું આપડે કેવા કઈ થવાનું છે અહિયાં. આપડે કેટલા બી કશું તો કરવાના નહીં ને.
કમ નિયમ કાઢવા જોઈએ કઈ નિયમ કાઢવા જોઈએ સરકારની
ઓછી.
નયમ કાર્ડ છે તો થઇ જશે.
હું બીજું હું.
એ બહ થાય. બના બારામથી કઈ નિયમ કાળા જો હોય સરકારને
પ્રદૂષણ નહી થ.
બધા જણને એક જરૂર છે તો લાગવાનું ખર જોઈએ. હર સાલ એવું જ મનરાાય છે. લાગન કરાય તો.
મહારાષ્ટ્રમાં એક સિટી છે. કે નાસિકની જે સિટી છે ને
તમે હોભરેલું હોય કે એ નામ.
હા હા બોલોને.
તો એ સિટી જોઈ લઈ જતું એ સિટી જોઈ લઈ જતું એક વખત પૂરી પોશ છે.
ભરવા માટે એક કાાગ્યો છે ને ઝાડ તૈયાર શ છેો
હા એ તું ત તું જઈશ ને બ તારે જોવ જઈશ. સ્થિ બહુ પોસ્ટ છે એકદમ એ મહારાષ્ટ્રમાં બહુ ફસ્ટ છે પણ આપણા ગુજરાતમાં છે ને થોડી ઘાંધ થઈ ગઈ છે એ લોકો એ બધા
ગુજરાત માં બધી ફેક્ટરી ફેક્ટરી
હ ના.
એવું ના ચાલે આ વૃક્ષક્ષ કાપે તો પ્રદુષણ થઈ છે ભાઈ એવું કેવા જોઈ છે સરકાર ને સરકાર સમસ્યા નહી આ. જેતા ફેક્ટરી ફેક્ટરી ચાલે હ ગુજરાત. બહ ફેક્ટરી છે. બઉ પ્લાસ્ટિક નો કચરો કચરો માટેી પ્રત થાય ભાઈ પ્ પ્લાસ્ટિકમાં કરો પ્લાસ્ટિક વધારે ન વાપરવાનું એવું કરવા જોઈએ સરકારની.
ટાયર નહીં આવતા ગાડીના ટાયર.
હા હા એનાથી બહુ થાય એના કેમિકલ ઓઈલ બને ને એમાં એમાંથી બહ થઈ પ્રદુષણ આપ ફેક્ટરી પા ગયો ને ફેક્ટરી ના આજુબાજુ ગને સ. કાલો કાલો કાલો કાલો થ. બ્ક બ્લેક થઈ જાય પૂરો બ્લેક થાય એનાથી બહ પ્રદુષણ થઈ જાય.
અમાર તો એવી હો જ છય.
ચા સરકારને નિયમ ટાળવા જોઈએ એવું ના ચાલેાઈ ટાયરની ફેક્ટરી છે તો એ કઈ અલગ નિયમ નિકાલો હા. હ ને આવેજ તમારો ક બોલો
પ્રદુષણ જ કેતાં તો એનામાં હ
પ્લાસ્ટિક ન વધારે ન વાપર કરવાનો પ્લાસ્ટિકથી બહ બહ પ્રદુષણ થાય.
પ્લાસ્ટિક જ બ થાય છે.
આપણની થેલી વાપરો હવે પ્લાસ્ટિક બંધ કરો એવો સરકારને નિયમ કાઢ્યો હતો પણ બંધ થઈ ગયો એ આ પંદરા એક દિન ચાલે આ બંધ થઈ જાય બધું
પ દસ દ હવે બ કરે છે.
હા.
પાન મસાલા વિમ નું નામ સાંભેને તમે લોકોને
હા.
તો એ હવે બંધ થઈ ગયોું ન
બે ત્રણ જવાને પકડી લીધા ખાવાથી.
થાય મેડિકલમાં બ બ. ખરાબ ખરાબ. કેમિકલ વાપરા જાય પ્લાસ્ટિકમાં પ્લાસ્ટિક ના ગોલી બ તો
પછી
ખાવામાં બે ભી બરાબર ના આવી. ખાવામાં બી એવુંજ ચાલે તો નાક.
એ આપડા એ આપડા વલ્સ વલ્સ તમે વિલ્સ જોયા છે. વિન્સ અને ચ્ટાકા પતા હતા હા એનામાં બહુ પ્લેઝ પ્લાસ્ટિક આવો છે તું એક એક વખત એની એક્સપેરિમેન્ટ કરજ એક વ્હીલ્સ ન પૂડું લઈ આવજે ને એક
બધા થો.
ટ તીખા લ હા પછી એજ હા ખરાબ તબિયત ખરાબ થાય છે એ બરાબર. હજ બોલ.
આ બંધ કરવા જોઈ સરકાર ને તો બહુ ખરાબ ચીજ છે તો
એ બંધ જ થવું જોઈએ પછ આપડા લોકો.
હા મમરા મમરા આ સારું છે. આ મમરામાં થોડો બો ચાલે બાકી બાકી એમાં ના ચાલે બાકી એના પ્લાસ્ટિકમાં તો લાગે.
આ મુમડા આ મુમડા સેવચુડો સેવચુડો ને હારો છે.
પોંગામાં એવી લાગે આગ પોંગામાં
હા પોગામાં એ બો હાચી વાત કીધી તમે એતો પ્લાસ જ રેઈ છે.
હમ.
હ.
હાલે પાછળ મલુ